ઓ
હા, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હા, બસ જો મજામાં.
કેવું ચાલે છે તમારું ડેઇલી રૂટીન?
હા, બસ ચાઇલા રાખે રોજ નું એક ને એક કામ વિચાર છે કઈક નવું કરવાનો.
હા હા એટલે કેવું છે કે દરેક વ્યક તેના જીવનમાં દૈનિક જીવનચર્યા નું ખુબ એમ મહત્વ હોય છે.
હા કે રોજ
પડું રૂટન નિયમિત હોય ને તો એ આ-આપડા માટે સારું છે કે નિયમિત જીવન જીવા થી શરીર સ્વસ્થ રહે છે મન પ્રસન્ન રહે છે. અને સમય નો આપડે યોગ્ય ઉપયોગ કરી શકીએ છીએ.
હા એ વસ્તુ સાચી છે પણ જીવનમાં કઈક કલગ કરવું પણ જરૂરી છે કે રોજે આપડે સવારે ઉઠીને હા, ઘરનું કામ કરતા હોય જોબ કરતા હોય તો ત્યાં વહી જાય તો રોજનું એક ને એક કામ હોય. તો કઈક અલગ પણ કરાય કે એક્સરસાઇઝ કરો હા. એક્સરસાઇઝ કરાય યો-યોગા કરાય કાઈક કેમ નવું કરીએ તો સારું કેવાય.
હા, એજ ને સાચી વાત છે.
હા, કે રોજ છે એક ને એક હા રોજ એક ને એક વસ્તુ કર તા હોય આપડે તો અમુક વાર આપડે અહ અમ્મ બોર પણ થઈ જાય કે ભઈ રોજનું એક ને એક કામ રોજનું એક ને એક કામ
હા, સાચી વાત છે તમારી આમ તો જનરલ બધા લોક કો કેવું સવારે વેલા ઉઠે ને ત્યારબાદ એમ કે અહ ઉઠ્યા પછી ની જે દિનચર્યા હોય સ્નાન કરવું ને પ્રાર્થના કરવી નાસ્તા કરવા અને પોતાના કામ કરવા અને સ્કૂલે સ્કૂલે જાય બિઝનેસ કરવા વાળા બિઝનેસ જાય એ બધું. એટલે ટૂંકમાં આ બધી વસ્તુમાં ધ્યાન રોજ દેવું જરૂરી છે એના જેવું છે.
હા, એ વસ્તુ પણ સાચી છે હો
અને શું છે કે બ એ કામ પતાવી ત્યાં બપોર થતા વાર લાગતી નથી ને બપોર થઈ ગયા પછી જમવાનું ને આરામ કરવાનું ન પાછું કામ કરવાનું સાંજ યા સાંજ પડી જાયને સાંજે પાછું થોડો સમય આપડે ચાલવા જઈ કે કસરત કરીએ કે ફેમિલી ફ્રેન્ડ સાથે કઈ થોડો ટાઈમ પાસ કરીએ કે. બીજું રૂટીન કઈ કામ હોય તો એ કરીએ એમ.
હા સાચી વાત છે.
હા એજ ના.
હા એટલે રો.
અને કેટલા એટલે આ. તો રૂટીન રેવાનું જ છે પણ કેટલાક લોકો છે ને પોતાના શોખ માટે પણ એમ સમય કાઢી લે છે. કે વાંચવું ગિલ સોંગ સાંભળવા ગેમ રમવી. એટલે એ બધું આ બધું રૂટીનમાં જ આવે છે કે આવું બધું રોજે રોજ રેવાનું જ છે.
હા એ વસ્તુ સાચી છે કે આપડે રોજનું રોજ રોજ જે રોજનું એક ને એક. કામ કરતા હોઈએ છે.
રોજનું રૂટિગ આપડું એક. એક ને એક હોય છે તો એના વચ્ચે આપડે કઈક અલગ કરીએ તો સારું કેવાય.
હા એજ ને અને પાછું શું છે કે રાત. પડતા વાર નથી લાગતી દિવસ કેમ પાસ થઈ જાય છે. ખબર નથી પડતી અને રાત્રે જમ્યા પછી પાછું આપડે. બીજા દિવસ ની તૈયારી માં પડી જાય છે.
હા સાચી વાત છે. તો આપડે એક સ્ત્રીઓ છે એટલે આપડે. સમજી શકે છે કે સવારે ઉઠીને સાંજ સુધી એમને. કામ ચાલુ જ હોય. કે એમને ખતમ થાય જ નહી કામ તો એમાં એમને થોડોક. ટાઈમ કાઢીને થોડુંક એના માટે. કઈક અલગ કરવાની જરૂર છે. યોગા કરવાની જરૂર છે જેથી. મન શાંત થાય એમને કામ કરવાની. અ પ્રેરણા મળે કે ચલો ભાઈ આપડે. મન શાંત હશે તો કઈ. અલગ કરી શકશું આપણે યોગા કરીએ જીમ કરીએ. કે ટકર હા.
હા એજ ને એટલે શું છે કે ડેલી રૂટીન આપડે એમ એકદમ આપડી. આપડી જીવન ચર્યા છે એ. નિયમિત કરશું તો લોકોને સ્વસ્. શિસ્તબદ્ધ અને સફળ બધી રીતે બનાવે છે. દરેક અને દરેક. વ્યક્તિ એ હું તો કઉ છું કે સારી દિનચર્યા નું પાલન કરવું જ જોઈએ.
હા સાચી વાત છે હમ. ને રોજ નું એમ કે. રૂટીનમાં જો અત્યારે તો એવું થઈ ગયું છે કે બધા મોડા મોડા ઉ. ઉઠે છે પછી મોડું મોડો નાસ્તો કરે પછી રાતનું બધું મોડુંવડું એ તો સવારે વહેલા ઉઠ. ઉઠીને યોગા કરીને જમ નાસ્તો. કરીને કે રૂટન અમુક અમુક નું હો અત્યારે મોસ્ટ તો પે એવું જ થઈ ગયું છે બધે. કેમ કે અત્યારે હવે શું કેહેવાય અત્યારના છોકરાઓને વેલું ઊઠું ગમતું નથી હોતું.
હા એ.
ને એમને. જોબનો ટાઈમ પણ જોબમાં જતા હોય કે ગમે ન્યા જતા હોય તો ટાઈમે પણ મોડો મોડો. થઈ ગયો છે કે પેલા જેવું નથી આઠ વાગે બધું. ખુલી જાતું આઠ વાગે આઠ ને સાત વાગે તો બધું. માર્કેટમાં બજારમાં પણ બધું ખુલી જતું અત્યારે બધું દસ વાગ્યા પછી જ ખુલે છે.
હા સાચી વાત છે તમારે મારા મતે તો મને એવું લાગે છે કે દિવસ ની શરૂઆત હંમેશા વહેલી સવારથી જ કરવી જોઈએ.
હા સવારમાં બેલું ઉઠવું એ સારું. કેવાય હા.
વેલા ઉઠવાથી શું છે તાજી હવા મળે અને એના લીધે આપણને મન પ્રસન્ન રે અને આખો દિવસ આપડો ઉત્સાહભર્યો જ લાગે એમ. આખો દિવસ આપણને મજા જ આવશે જોજો તમે વેલા ઉઠશો ને ત્યારે. અને જે દિવસે લેટ થયું હશે ને તે દિવસે તો આખો દિવસ આપણને મજા જ નહી આવે સુસ્તી જ લાગશે.
હા. આમ એવું લાગે કે શું આજે કઈક ખામી છે કેમ આવું લાગે છે.
મજા જ ના આવે એવું.
હા એ તો. એટલે સવારમાં કેતા નથી પેલેના કે અ સવારમાં વેલા ઉઠીને જે આપણેે સૂર્ય ઉગતો હોય એ જોવાની કંઇક અલગ જ મજા હોય છે.
હા એજ ને એટલે શું છે કે આપડે દિવસ દરમિયાન આ. સમય નું યોગ્ય રીતે આપડે આયોજન પ્લાનિંગ કરીએ તો એ જરૂરી જા.
હા સાચી વાત છે. કે સમય પ્રમાણે વેલા ઉઠવું વેલા આપડે. હા ડેલી રૂટીન તો આપણું એકને એક જ હોય છે. તો એમાં આપડે કઈક અલગ કરીએ તો સારું કેવાય.
હા એજ ને એમ અને શું છે કે બધા. કામ માટે આપડણે સમય નક્કી રાખીએ ને તો એ કોઈ કામ આપડે અધુરા પણ ના રએ વેલા ઉ.
હા હા એ વસ્તુ સાચી છે. કે વેલા ઉઠીએ તો આ ટાઈમે આ થઇ જાય આ ટાઈમે જમવાનું થઇ જાય ટાઈમે નાસ્તો થઇ જાય. ટા ટાઈમે ટાઈમે બધું થઈ જાય.
રૂટન આપડું પહેલેથી જ વેલા ઉઠવાનું ચાલુ થશે ને એટલે તમારા આ સમય નું સદુ ઉપયોગ ઓટોમેટિક થાશે. હ વેસ્ટ ટાઈમ વેસ્ટ નહી થાય આળસ નહી આવે કંટાળો નહી આવે. બધા કામ ટાઈમ ટુ ટાઈમ થઈ જાશે.
હા એ વસ્તુ સાચી છે. યે આપણે રુટીનમાં તો આપડે જો. હા હોય અમુક એવું થાય. કે ભાઈ રોજનું રોજનું કરવાનું છે આજ કરવાનું છે આજ કરવાનું છે રોજનું રૂટન એક જ છે. તો પછી એ લોકો આળસુ પણ થઈ જાય તેના માટે કંઈક અલગ પોતાના માટે પણ કેવાય કે કઈક ભાઈ રોજ ન રોજ ન આ કરી છે તો આપડે કઈક અલગ કરીએ.
હા તો થોડુંક રૂટીન સાથે આપડ શોખ ને ઇન્વોલ્વ કરવા પડે.
હા અમુક અમુક વાર હા. જેમ કે રવિવારે રજા હોય તો આપડે એનું અલગ અ રૂટીન બનાવવું જોઈએ કે ભાઈ દર રવિવારે રજા હોય તો આપડે બાળકો સાથે કેક બાર જઈએ. કે ક્યાંક ઘરમાં ઘરમાં આપડે કંઈક રમીયએ કંક કરીએ બાળકો સાથે. તો પણ આપણો માઈન્ડ એકદમ ફ્રેશ થઈ જાય.
હા એજ ને. અને અ આજના સમયમાં તો કેવું છે કે મોબાઈલ સોશિયલ મીડિયા આ બધી વસ્તુનો જે. જરૂર મુજબ આપડે ઉપયોગ કરીએ ને તો સારું પડે નહીત્યારે આ બધું આપડા રૂટનમાં આ બધું નુકસાનકારક જ છે.
હા સાચી વાત છે.
હમ હ.
હા. અત એવું થઈ ગયું કે આખો દિવસ કામ કરે તો અમુક વાર એવું થાય કે ફોન તો આજે એઈડું જ નથી. તો ફ ફોન હા આ તો ફોન નો કઈ ઉપયોગ જ નથી થયો.
હા એજ ને.
હા.
અને ડેલી રૂટીન ના કેટલા ફાયદા છે કે આપણને શિસ્ત સમય પાલન આત્મવિશ્વાસ અને જવાબદારી નો એક ગુણ શીખવે છે એમ ટૂકમાં રૂટ આપણને આ વસ્તુ આવી રીતે આપણને ફાયદાકારક છે અને નિમિત આપણે આપણી લાઈફ સાઈલ નિયમિત હોય તો આપડે ખુદ સ્વાસ્થ રેશું.
હા સાચી વાત છે.
હમ હમ.
હા.
અને આપણી કાર્યક્ષમતામાંય વધારો થશે ને જીવન માં સફળતા પ્રાપ્ત કરવાવામાંય આપણને સર સરળ રેસ એમ.
હા એ તો સાચું છે કે અત્યારે આ જીવનમાં આપડે સ્વાસ્થ્ય જાળવું જરૂરી છે.
હા એજ ને અને રૂટનમાં આપડે રોજ ડેલી સાંજે આપડા બચ્ચાઓ છે તું કે રૂટનમાં સાયક્લિંગ કરતા હોય રમત ગમત છે તો આપડે કોઈ યોગ કે ચાલવા જોવું એ ટૂકમાં શારીરિક પ્રવૃતિ આપ પણને એ ફાળવવી જરૂરી છે. તેનાથી શું આપણું શરીર તંદુરસ્ત રહી અને આપણું માનસિક ટેન્શન પણ દૂર થાય. એટલે સાંજ નો થોડો ટાઈમ તો કેવો છે કે પરિવાર સાથે વિતાવા એમ કે સંબંધ ના પ્રેમ વિશ્વાસ લાગણી બધું અ વધે આ બધું એક રૂટીનમાં જ આવે છે.
હા એ તો સાચું છે. કે આપડે સમય કાઢવો જરૂરી છે કે આપડા પરિવાર માટે
હમ.
હા કેમ કે અત્યારે જોઈએ છીએ કે આપડે સમય સાથે સાથે સમય આપડણે ફોન માટે સમય કાઢી શકીએ છે. પણ આપણે પરિવાર સાથે સમય નથી કાઢતા અત્યારે બધા ફોનમાં જ પૈડો છે તો એ પણ એક કલગ છે કે આપણેે રૂટીનમાં એડ કરવું જોઈએ કે આ ટાઈમે આપડે પરિવાર સાથે ભેગા બેસીને કઈક વાતો. કરીએ કે બેસી કે ક્યાંક જઈએ.
હા એટલે અંતમાં મારું કેહેવાનું એટલું જ છે કે આપડું રૂટીન. આપડી દૈનિક જીવનચર્યા એ સફળ જીવનનોો પાયો છે. એટલે આ બધા એ કરવું જ જોઈએ અને આવી રીતે બધા એ રેવું જોઈએ. શું કેવું તમારું?
હા હા હું તો એજ કહ છું આ બરોબર જ છે આ વાત કે આપડે એવું કરવું જ જોઈએ.
સ હા ઓ. કેવું કે સારું ત્યારે કરીએ કઈક આપડે બધા ભેગા મળીને.
જરૂર જરૂર.
ઓકે બાય.
ઓકે બાય.